તો મિત્ર વેકેશન. કેવી ચાલી રહી હશે.
સારું ચાલી રહ્યું છે.
તો મિત્રો આપણે એક ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે તો તમારા પાસે ટાઈમ છે ખરા. હા તો એ ટ. પિક નું નામ છે મારું ગુજરાત તો તમને જણાવશ કે આપણું ગુજરાત. ખુબ જ સુંદર છે અને. અલગ અલગ. પ્રકારના લોકો પણ રહેશે તેથી આપણું ગુજરાત સ્વચ્છ અને સુંદર છે. આપણા. આપણા ગુજરાતમાં અલગ. અલગ અલગ જિલ્લાઓ પણ આવેલા છે અને અલગ અલગ તાલુકાઓ પણ આવેલું છે. આપણું ગુજરાત. દરિયા કિનારો આવેલું છે જેમ કે તિથલ દરિયા કિનારો દીવ દમણ દરિયા કિનારો. આમ આપણું ગુજરાત ખુબ જ સારું છે. આપણા ગુજરાતમાં અલગ અલગ. ધર્મ ના કે જાતિના લોકો પણ રહે છે. અને તેમાં અલગ. અલગ જાતિના. લોકો રહે છે આપણો ગુજરાત ખુબ જ નાનું છે. પણ ખુબ જ સ્વચ્છ અને સારું. છે આપણા ગુજરાત. પટના. સૌરાષ્ટ્ર પ્રદેશ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત. માં પણ ઘણા બધા એવા વિસ્તારો આવેલા છે જે પહાડો વિસ્તાર આવેલા છે જેમાં આદિવાસી. પરંપરાગત અને. સંસ્કૃતિ અને‌ રી છે આમ અલગ અલગ વિસ્ત લોકોનો ભેર વેર અલગ અલગ છે. તેથી ગુજરાતને સંસ્કૃતિમય તરીકે ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતમાં ધાર્મિક શ સ્થળો પણ આવેલા છે જેમકે સોમનાથ. ગિરનાર પાવાગઢ તેમજ પાનેરા ડુંગર અલગ અલગ ડુંગર આવેલા છે. ‌ ધાર્મિક સ્થળો છે. અને પ્રવાસના પરી અ પણ આવેલા છે. જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકસો ત્યાસી ફૂટ સરદાર વલ્લભભાઈ પટેલ ટેલ ની મૂર્તિ આવેલી છે. જ્યાં લોકો ફરવા આવે છે અને તે નર્મદા ન નદી કિનારે બનાવવામા આવેલો છે. આપણા ગુજરાતમાં ઘણી બધી નદીઓ કે ડેમો પણ આવેલો છે. અને જે આપણા માટે નદીઓ જીવા દોરી સમાન છે. તો આ વાતને તમે આગળ તમે તમે શું કહેશો?
હા તમે બરાબર. કિલોમિત્ર. ઘણી બધી નદીઓ પણ આવેલી જે આપણા ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય છે. અને આપણા ગુજરાતમાં ઘણા બધા રમત ગમત ના મોટા મોટા મેદાન આવેલ છે. આપડું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. એ આપણે ગુજરાતમાં આવેલો છે. આપણે ખુબ જ ગૌરવ લેવા જેવી વાત છે કે આપણે ગુજરાતી છે. આપણા ગુજરાતમાંથી અહ મોટો અટલ બ્રિજ જે ખુબ જ સુંદર દેખાય છે, તમને શું લાગે છે, આપડા ગુજરાતમાં જે બ્રિજ છે, બાંધકામ છે, એના પુલ છે, એના વિશે તમને શું લાગે છે કેવું લાગે છે? તમને સારું તો લાગે છે?
હા મિત્ર તમારી વાત સાચી છે, કે આપણા ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે, જે આપણા માટે ખુબ જ પ્રેરણાદાયક છે. એટલે કે એ રમત નો મે દાન સમાન છે. ત્યાં ઘણા બધા લોકો સ્ટેડિયમા લ તો બેસીને જોઈ શકે છે મેચ, અને બીજીઓ નદીઓ નદીઓ આપણા ખેડૂત માટે ખુબ જ ઉપયોગી છે, એટલે કે ખેડૂતો ખેતી કરવા માટે નદી ખૂબ જ ઉપ પયોગી છે. તેથી આપણો દેશ કે આપણું રાજ્ય ખેતી પ્રધાન દેશ છે. આપણા ગુજરાતમાં જોવા જઈએ તો આપણે એક વિસ્તાર લઈએ છીએ જે આદિવાસી વિસ્તાર. આદિ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં ગરીબ લોકો વસતા હોય છે. તેમના પાસે અમુક સુવિધા અપરતી હોય છે, તેથી તેમના પાસે પૂરતું જ્ઞાન પણ હોતું નથી અને તે જેઓ નદીના કિનારે ડુંગરમાં વસતા અલગ-અલગ વિસ્તારમાં વસતા જોવા મળે છે આદિવાસી નો પહેરવેશ ખુબ જ અલગ હોય છે. અને તેમની રહેની-કરની, સંસ્કૃતિ, પ્રકૃતિ, ભાષા, બોલી પણ અલગ-અલગ હોય છે. તેઓનો મુખ્ય ખોરાક છે નાગલીની રોટલી, અરદની ડાળ અલગ-અલગ પ્રકારનું હોય છે અને તેમજ કરવા જઈએ તો સૌરાષ્ટ્ર એરિયો સૌરાષ્ટ્ર એરિયો એવો છે કે જ્યાં કાઠિયાવાડી લોકો વધારે પ્રમાણમાં રહે છે, ત્યાં યુવાનો મોટા ભાગે પાન માવાનો ઉપયોગ વધારે કરતા હોય છે. અને. આમ આપણા દેશમાં ઘણા બધા. કે આપણા ગુજરાતમાં ઘણી બધી પર્વતો હાર હારમાળા અને નદીઓ. પહાડો મોટા પ્રમાણમાં આવેલો છે આપણા ગુજરાતમાં બીજા રાજ્યના કે બીજ. બીજા દેશના પણ વસવાટ કરવા માટે કે ફરવા માટે પણ આવે છે તો આ વાતને આગળ લ જતા તમે શું કહેશો.
હા મિત્ર તો તમે કીધું એ બરાબર છે આપણા ગુજરાતમાં ઘણા બધા. પર્વતો પણ આવેલા. છે આપણું. એક દક્ષિણ ગુજરાત નું એક ફેમસ પર્યટન સ્થળ છે સાપુતારા જે મહારાષ્ટ્રની નજીક આવેલું છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે. એ ખૂબ જ સારું છે ત્યાં હવાખા ન વડુ મથક તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને તમે કીધું એવું કે આપડે જેમ દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓમાં આવીએ નવસારી છે સુરત ડાંગ વલસાડ આપણેે એ વિસ્તારમાં જઈ એટલે આપણને આદિવાસી લોકો જોવા મળે છે. તેમની રહેની કારણે એમનો પોશાક એમનું ખાવાની રીત અનાજ એ લોકો ની ખેતી એ ખૂબ જ જોવાલાયક છે અને તમે આપણને ખબર છે કે જે આપણું ગુજરાત છે એ આપણા દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે એનું પણ આપણને ખૂબ મોટો ફાયદો છે એના એના કારણે ઘણા બધા લોકોને મત્સ્યો ઉદ્યોગ મીઠું પ ન ઘણો બધો ફાયદો થ થાય છે. અને આપડ જોઈએ તો દુનિયાનું સફેદ રણ એટલે કે કચ્છ એ પણ આપણા માટે ખુબ ગૌરવ લેવા જેવી વાત છે.
હા તો તમારી વાત સાચી છે કે અલગ અલગ પ્રકારના પર્યટનો આવેલા છે અને હું તમને વિસ્તારમાં જણાવું તો. ગુજરાત ને ગરવી ગુજરાત તરીકે પન ઓળખવામાં એવેલ સે. જેમાં વેપારો પન મોટા પ્રમાણમાં થાય સે. વારસા અને વિકાસનો સંગમ પન થાય સે. આપણું ગુજરાત ગુજરાતને સ્થાપના લગભગ મે જૂને થઈ હતી. જે મુંબઈમાંથી અ અલગ રાજ્ય બન્યું હતું અને જેનું હાલમાં રાજધાની ગાંધી છે અને આપણા ગુજરાત રાજ્યમાં સાત કરોડ થી પણ વધુ લોકો રહે છે. અને તેંત્રીસ કે ચોત્રીસ જિલ્લાઓ પણ આવેલા સે. આપણા ગુજરાત રા રાજ્યની બાજુમાં દરિયા કિનારો સોલસો કિલોમીટર આવેલો સે. અને આપણા ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી સે. અને આપણું રાષ્ટ પ્રાણી સિંહ સે, રાષ્ટ્રી પક્ષી સુરખાબ સે, અને રા રાષ્ટ્રી વૃક્ષ આંબો સે. આમ આપણું ગુજરાત ભૌગોલિક પ્રદેશોથી વેહચાયલું સે. એટલે કે પાંચ પ્રદેશોથી વેચાયેલ વહેચાયેલું સે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ, કચ્છ અને આપણા ગુજરાતમાં અને નદી આવેલી સે જેમકે સાબરમતી, નર્મદા નદી, તાપી નદી, નર્મદા ડેમ અલગ અલગ નદીઓ પણ આવેલી સે. ગુ ગુજરાતમાં ભારતનો જી ડી પી નો ફાળો પન હાલમાં બે હજાર છવીસ ની ગણતરી મે પ્રથમ ક્રમે છે. તેથી આપણા દેશમાં પણ આર્થિક રીતે મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે. અને ઉદ્યોગ ક્ષેત્રે જોઈએ. તો દેશનું તીસ કે પાંત્રીસ ટકા કેમિકલ આપણા વાપીમાં પણ બને સે અને આપણે જોવા જઈએ. તો ઉદ્યોગમાં ડાયમંડ ઉદ્યોગ ખુબ જ સુરત નો પ્રખ્યાત સે. બ દેશમાં કે વિદેશમાં સુરતના ડાયમંડો પણ જાય છે. અને જોવા જઈએ તો દરિયા કિનારે અલગ અલગ બંદરો આવેલ સે. જે મકે કંડલા બંદર જેના દ્વારા વેપારીઓ વેપાર કરતા હોય સે. બ અને સૂર્યપ્રકાહ દ્વારા ચાલતી અલગ અલગ ઊર્જા માં અ દેશમાં પણ આપણો સોલાર પાર્ક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો છે. સંસ્કૃતિ અને વાર્સ પાંચ હજાર વરસ જૂનો પણ સે ગુજરાતનો ઈતિહાસ જાણવો જરૂરી છે. અને આપણા ગુજરાતમાં અલગ અલગ તહેવારો પણ ઉજવાય છે. જેમ કે નવરાત્રી દિવાળી, ઉત્તરાયન, ધૂળે ટી જેઓ અલગ અલગ પ્રકારના ઉજવતા જોવા મળે છે. અને જોવા જઈએ તો આપણા ગુજરાતમાં ખોરાકમાં ખુબ જ મીઠ અને સ્વાદિષ્ટ ભોજન છે. જેમ કે દાળ, ભાત, શાક, રોટલી અને એક આપણું સુરતનું ફેમસ સુરતી લોચો અને આપણા ગુજરાતમાં નું મુખ્ય એક નાસ્તા તરીકે ઓળખાતું સે જે જલેબી, ફાફડા કે ઊંધિયું સે જે ખૂબ જ સારું ખાવામાં ખૂબ જ મીઠું હોય સે અને આપણા માટે પ્રોટીનદાયક સે અને આ આપણે જોવા જઈએ. તો પ્રવાસન તરીકે તો ક ઘણા બધા સ્થળો પન આવેલા સે. અને ધાર્મિક કે ઐતિહાસિક પણ આવેલો સે. તો આપણે પ્રક તી રીતે જોવા જઈએ તો ગીરના જંગલમાં સિંહ વાઘ જેવા જોવા મળે છે. આપણે ગુજરાત મોડલ તો જોઈએ તો ખુબ જ સરસ છે, કે આપણા ગુજરાતમાં ચોવીસ કલાક વીજળો પણ મળે છે. અને ને નેટવર્ક નું પ્રમાણ પણ મોટા પ્રમાણમાં જોવા તો મળે જ છે. અને આપણું ગુજરાત ખુબ જ સુંદર અને સ્વચ્છ અને આપણા ગુજરાતમાં પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કે પ્રદુષણ અટકાવવા માટે. ખૂબ જ જરૂર છે જેથી ગુજરાત શહેર રાજ્ય ખુબ જ સરળ રહે, અને આપણે જોવા જઈએ તો શહેરી વિસ્તાર જેમ કે અમદાવાદ, સુરતમાં ટ્રાફિક કે પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે જોવા મળેશે. તે આપણે. તેમને ઓશું કે તેનું પ્રમાણ ઘટાડવા માટે આપણે પગલા તો લેવા જોઈએ. આપણે ગુજરાત જવા જઈએ તો ગુજરાત રાજ રાજથાન, મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્રની બાજુમાં આવેલે સુંદર અને સ્વ સ્વચ્છ રાજ્ય સે. જે આપણા માટે ખૂબ જ સારું અને પ્રેરણાદાયક રાજ્ય પણ છે, આપણું રાજ્યમાં ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓ જોવા મળે છે. જેમાં ભાગ ક્રિકેટમાં ભાગ લઈ પણ રહ્યા છે. જેમ કે જસપ્રીત બુમરાહ, હાર્દિક પાંડ્યા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. તો મારી આ વાતને અંત તરફ લઈ જહરયા છે.